હેલો બહ મોડું કર્યું કોલતા.
હા એટલે મીટર નતતો આવતું બોલો.
હ બોલો જબ્લા છે ર કરરાટેમાં.
હમ.
જોબ નહી ક્લાસ છે ક્લાસ.
બરાબર.
જોવાનું છે બે બે કલાક માટે.
હા હા.
હ કંટાળો આવે એટલે પછી જઈ આઈએ.
બરાબર.
અવાજ આવે છે ને હમણા કપાતો હતો અવાજ એટલા.
ના ના આવા છે કમપ.
હમ બોલો હવે કવું ટોપિક તમારે. ગૌરી વ્રત ન પૂછવું જ કઈ મને નહી ખબર એટલું. હવે તો આજના ટાઈમમાં તો કોણ એટલું વ્રત નું એ કરે છે કોઈના મોયમાં તો ગૌરી વ્રત. કેટલા ટાઈમ પછથી સાંભળ્યું મેં તો.
હા હા.
બસ એવું કશું યાદ બી નતું કે આવું તો કશું હતું એમ પછી આ તમે. ખઉું કીધું ને મને તધું હા આ બધું આવતું હતું.
હમ તો તમે ક્યાં જાાવ છો કોલે.
અઐંયા જ નડીદમાં.
વા રેઢ આ છે.
ના ના એન્ડીની સામે છે ને.
ચંદને સાવા હા.
બીજય પટેલ.
હમ.
હમ બીજું વરષ છે હજુ. મ તમારી સ્કૂલ ક્યાં આય.
હ.
તમારે સ્કૂલ ક્યાં આવીય.
હમ કોલેજમાં જકો.
હમ હમ.
એવડે મારા મમ્મી વાત કરતા હતા.
મને લાગ્યું જ મને અવાજ બદલા ને એટલે.
હા.
હમ પણ ખબર ના પડીે એટલ કેવું ચાલુ છે સ્ટડી.
મસ્ત.
હમમ તમે કઈ કોલેજ માં નડિયા મા છો.
નાસ્ક બાક.
બાક્રોલ અચ્છા. બરોબર અ એમાં છે આપણે બીસી એ માં છો.
ના બીબીએ.
બીબીએ એટલેે ટેક મા એક મારી ફ્રેન્ડ છે એ છે એટલે પૂછું. એ બીસીએ પાછળ થડ યર.
હમ.
તમારે ફોર ઇયર નું છે કે થ્રી યર નું છે.
ફોર યર હતા તો એવુંજ થઇ ગયું છે.
હમ હમ એમાં ખબર નહી પડતી હવે ફોર ઈયર કરવા કે ફાઈવ ઈયર કરવા.
હમ એટલે અમારા થર્ડ ઈયરમાં છે ને ઓપ્શન આવશે હજુ.
હમ. એટલે ફોર્થ યર વિથ રિસર્ચ હોય છે થર્ડ યર વિધાઉટ રિસર્ચ હોય છે. બીબી એ કેવું છે બીબી એમાં કેવું બધું બિઝનેસ મેનેજમેન્ટ નું ભણવાનું આવે છે.
હમ.
જેમ કે. હ.
પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ એટલે કે તમારે બિઝનેસમાં તમારે જે બી કઈ મેનેજ કરવાનું હોય. તેના કયા સિતા તોજ જઈએ. પછી બી કોઈ આપડા બિઝનેસમાં. હા તો હું વાંચ છું શેમ વન વાંચ છું હજુ.
સેમ વન ના મારો બીબી નહ પણ ત ના આવતું હતું એ.
હમ અને. પછી તો કોઈ બિઝનેસ એટલે કોઈ પાર્ટનરશિપ કરવી હોય તો કેવી રીતે કોમ્યુનિક. ટ કરવાનું ને એવું બઘું અતારે આવે છે.
ટફિક મેનેજમેન્ટ અને એ બધું હતું ને. ફાધર ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ એ બધું હતું એમાં. અવાજ ફરી કપાય છે.
હ મને.
તમે કોઈ સરખી પ્લેસ પર જતા રહો ને ત્યારનું એવું થાતા કરે છે.
હા. હા બ.
બોલો.
પછી બીજો તો.
હમ.
કોમ્પ્યુટર ના લઈને આવે છે કોમ્પ્યુટર ન જે એડવાન્સ આવે ને એ. સેવન.
સેવના તો રોજ અપડાઉન કરતા હશો ને.
હમ.
હમ હમ અને બીકોમ પછી પણ ઘણા લોકો એમ બી એ કરે છે બીબીએ વગર. પણ મને એમ થાય કે બીબીએ કર્યા વગર. થાય જ ને થાય તો કરું ને બીબી એ કર્યા વગર એમ બી એ કરે તો આમ થોડું એના પડે કારણ. કે તમે એ બીબીએ વગર એમ બી એ કરો તો એનો થોડો બેઝ ને એ બધું એમ.
હમ બરાબર.
બીબી એમાં બેચલર નું છે.
હા.
હમ હમ.
બોલો બીજું કઈ તમે હવે.
હ.
બંને જણને સામે બોલવું પડશે એટલે કન્વર્ઝેશનમાં. નીચે કેપ્શન માં લખેલા આવે છે બંને જણ નાથી જે કોલ. કર્યોને જે કોલ ઉપાડે એલા ટાસ્ક બને એ ઇન્કમ્પ્લીટ ગણાશે.
બરાબર.
બોલો.
અમારા કોલેજમાં છે ને કે સાત દિવસ નો ઇન્ડક્શન પ્રોગ્રામ હતો એફ વાય વાળા માટે.
ઇન્ડક્શન એટલા.
એટલે આ બધું જે એ એમની આખી જે બિલ્ડિંગ છે કોલેજ છે. એના ઉપર છે ને થોડી ઇન્ફોર્મેશન નેવું આપે એના માટે આ ક. સાત દિવસનોો પ્રોગ્રામ હતો.
એટલું બધું. એવું એટલું કેટલું ચારું સા થડે ને છે કે સાત દિવસ રાખવું પડે.
હા એટલે આ કેવું બધા સ્ટુડન્ટને બી કોલેજની ખબર પડી જાય અને પ્રોફેસર ફે. છે ને એમને બી થોડી સડ બરાબર. એટલે અમારે બે દિવસ તો છે ને કોલેજ નું બધું ઇન્ટ્રોડક્શન આપ્યું પછી ત્રીજા દિવસે. કલ્ટ. ખબર પડી કે બીસીએમાં કોણ છે બીબીએ આઈએસમ અને બીબી એ જનરલને ફેકલ્ટી કોણ છે.
આઈ આઈ એમ અને જનરલ આઈ એસ એમ મતલબ.
હા એટલે એમાં છે ને જે અત્યારે એ આઈ ના જે નવા ફીચર્સ આવ્યા છે ને.
હમ.
એ બી અમારા આઈ એસ એમમાં આવી ગયું અને જનરલ માં કેવું કે. બીબી એ ના જે પ્રોપર જે સબ્જેક્ટ આવે ને એજ આવે.
તમારે કહું છે જનરલ કે આમ. હ એસ એમ હ બરોબ.
પેલા કેવ સ્કૂલમાં આઈટી ને એવું હતું નહ કઈ ભણવાનું.
હ આઈટી માં શું હોય છે અમે સાભળુ છ આઈટી એન્ડ એન્જિનિયરિંગ આઈટી કોર્સ.
એટલે આઈટીમાં છે ને આજે અત્યારે એઆઈ ના કેવાય એડવાન્સ. માં છે કોમ્પ્યુટર નું એ આઈ આઈ ગયું છે એટલે એવી રીતે છે ને. અમેજ દસમા મતા તારે. આઈ ત પણ અમે લોકો ને ઓમામાં તારે થતું નઈ ને. એટલે અમારે આઈટી નું કઈ સબ્જેક્ટ ને લઈ. એવું કશું કીધું જ નતું કે ભાઈ તમે બી આ લો એમ. અમને લોકોને તો ખબર નથીતી અને કોલેજ. હા એટલે અમને લોકોને છે ને પછી કોલેજમાં કીધું કે આઈ એસમ આ. તે આવશે કારણ કે એ લોકોને બી ખબર હોય ને કે અમે કોઈ સ્કૂલ માં તો ભણ્યા જ નહીિ. એમ એટલે. ના આવડે હ ચાર વાગે.
મોર્નિંગ ની છે અચ્છા હા અપડાઉન કરો છો એટલે ચાર વાગે જાય મારી ફ્રેન્ડ છે એને. સેમ ટાઈમિંગ ચારજ વાગેજ અને વરસા એટલે. બસ પકડવાની તમે સ્કૂલ ન દ ના કરીથી. કઈ.
મા સુધીમાં.
હમ. કેવું હોય છે ટ્રાફિક સવારે હોય છે જાાવ છો તમે તો.
ના સવારે તો નહી અત્યારે ખાલી ત્યાંથી બસ ની રામાયણ થાય આવ. બસ મળે નને એટલે અમારે આજે એવુંજ થયું.
તો બહુ ઉડે છે બહુ એટલે સખત બહુ ટ્રાફિક થાય છે બહુ નડે છે અમને તો સવાર જતા આવતા.
હમ. અમારે છે ને ત્યાંની ખાલી ત્યાંથી બસ છે ને નક્કી નહી હોતી કારણ કે ગામડાનો વિસ્તાર. તાર આ આવી ગયો ને એટલે. અ અમારે આજે એવુંજ થયું બે વાગ્યાની બસ હતી તો એ આખી ફૂલ. ને પે પેલા જે સ્ટેપ ચડીયે ને આપડે બસ માં ત્યાં સુધી આખી. સ્કુલતી ના અડતા તો ભારતલા પડતા.
એવું કેયું તો દીકરે બાપડ પડવાની.
અને પછી બીજી હતી ને તે ત્રણ વાગ્યા ની હતી. પણ એ ત્રણ વાગ્યાની બસ છે ને અહીંયા આવતા આવતા કેન્સલ થઈ ગઈ. તો પછી વર્તાલસ. ના વરસાદ તો ત્યાં હતો જ નહીિ પણ તો બી કે એવું નક્કી ના હોય આવે ના આવે એવું.
વડતાલાવે છે ને વચ્ચે.
વડતાલ આવે છે પણ વડતાલ કેવું. બાર વાગ્યા આવે છે અને બીજી છે તો કંઈક ત્રણ સવા ત્રણ ની અંદર આવે.
એટલે.
એટલે ત્યાં વડતાલ થી છે ને બસ નું એટલી બે કે.
તમે વડતાલે ઉભારો. પછી ફરી આવો ડાયરેક્ટ નહી જતા બાગરોજ નડિયા ને ડાયરેક્ટ બસ મળતી.
એટલે એ એ પેલી બે વાગ્યાની હોય ને એની છે.
હમ તો આવતા જતા નડિયાદથી ડાયરેક્ટ બાકરોલ જએ તો કેટલો ટાઈમ લાગે.
હું લગભગ બસમાં લોકલમાં જઈએ તો પોણા કલાક જેટલું થાય.
હમ હમ તો બસ ને ટ્રેનમાં બેસે કેટલા વર્ષો થઇ ગયા.
હમ.
એટલે આવું બધું લોકલ ને આ બધાને કઈ ખબર નહ પડતી.
બરાર.
પડાઉન ન કરતાટલે બધું અમારે આવે છે સવારના પાંચ. છ વાગે આવે નીકળે મતલબ ઉઠે અને પછી બસ પકડે. છ સાત વાગે અને ઘેર તો. ત્રણ ચાર વાગે પહોંચે મારી એક ફ્રેન્ડ તો સાંજના સાડા પાંચે પહોચીથી વરસાદ હતો તો સાડા પાંચ. એ નામાં સેચ ન બ પછી છે.
મારી સિસ્ટર અપડાઉન જ કરે છે પાર યુનિવર્સિટી નડિયાદ. નડિયાદ થી વડોદરા જાય છે.
હમ.
પારોલમાં.
સારુંલ છ.
હા એ છે ને નડિયાદ થી અપડાઉન કરીને પછી ત્યાં વડોદરા. પારૂમાં જાય સવારે કંઈક સાડા છ સુધી ત્યાં પહોંચે.
હમ સોવારે.
હા અહયાથી ચાર પાંચ વાગે નીકળી જાય.
તો ઉઠવાનું કેટલું ત્રણ વાગે.
ના એટલે ચાર વાગ્યાતો ઉઠીજ જાય પણ સાડા પાંચ સુધી કેવું એ લોકોની જે. પારૂલ ની બસ મૂકેલી છે ને એ આવે પછ ત્યાંથી લઈ જાય.
હમ.
મહાગુજરાત થી લઈ જાય એવી રીતે.
તો તમને એટલે નડિયાદમાં કોઈ એવી કોલેજ નથી મળી તમે અપડાઉન કરો છ કે એમ.
એટલે ના ડીડીઆઈસી માં ઇન્કવાયરી કરી હતી પણ ના. પાડી કે બધું સેટ. થઈ ગયું છે એમ જગ્યા સ્પેસ છે નહ એટલી બધી. અને એમ બી મારી આજે સિસ્ટર છે એમ બારૂલમાં જે જાય છે ને એને બી. છે ને એ ડીઆઈસીમાં ડીસીએ કર્યું.
પારોલમાં કેટલી ફીસ છેપન્સ.
વર્ષમાં છે ને કઈ એક પચાસ કેવી ભરે છે માસ્ટરની હા. લાસ્ટ યયરમાં છ હજુ મારે ત્રીસ હજાર વર્ષ.
ઓહ બરોબર એટલે કે ફ્રી શિપ કાર્ડ કેવું કશું નહી તમે ુઝ કરતા સ્કોલરશીપ કે કશો.
એના એટલે હજુ અવડે છે ને એ ખાલી કાગારે બહાર પડ્યા છે ભરવાની-'
સારું ચાલ હ તમને પછી ફોન કરું-'
હા.